હલો તમને
હા આવે છે તમારા અવાજમાં મારો અવાજ તમને આવે છે
હા હા તમારા વચપ પણ આવે છે કેમ છો મજામાં ક
હા મજામાં જ છું હું તમારે કેવું છે
હા માર તો બધું સારું જ છે તમે તમારું કેવું ચાલે
હમ હાલમાં હું બાર પાસ કર્યું છે
હમ
આ મને વાત મળી કે તમારા જે વિસ્તારમાં જે વીજળી આવે છે તે ઘણીક વાર બો આપાપી નાખે છે કેઈ વીજળી ટાઈમ ટાઈમ ટુ ટાઈમ નથી આપતા શું થયું છે
હા આમાં એ છે ને તે જે ગામડા ગામ રહું છું તેથી અમાણા ઘણા વિસ્માં અમુક વાર અમુક વાર લાઈટ લાઈટની બ થોડક ઉર્જા છે લાઈટ છે એની થોડીક એ ડિમાન્ડ થોડી વધારેલી છે કારણ કે અ ખેક પણ કરે જેથી અમારે પં્પ હોય છે પાણી હજી અ બો કરેલો હોય તેના માધ્યમથી અમે પાણી લઈને ખેતરમાં ખેતી કરે છીએ આવતી જ નથી ચોવીસ ચોવીસ કલાક છે જેના અમે મુશ્કેલીનો સામનો ઉપરાંત આ ગરમી ત તમે જોવો છો કે હાલના સમયમાં ગરમી કેટલી છે જે અમે ગરમીનો બી સામનો કરી રહ્યા છીએ તો શું કેશો ત એ વિશે આમાં
હમ હ તો તમને હા જે સ્ોળ ર્જા છે પછી પવન ઉર્જા છે પાની ઉર્જા છે તો પાણી સોળ અને પવન આ બધી જે ઉઊર્જા સ્વરૂપે જે આપણા પૃથ્વી પર અમના એકદમ અખુટ જથ્થો કહી શકીએ આપણે એમનો તો એ જે ઉઊર્જા છે તે ઉર્જાને આપણે વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણ કરીએ છ છેએ ત્યારબાદ એ વિદ્યુત આપણા ઘર સુધી પહોચ છે હા પરંતુ ઘણા બધા વિસ્તારો એવા છે હવે તમારા જ શું થયું
મેં તો સાંભળ્યું ખાલી સૌર ઉર્જા વિશે સાંભળ્યું હતું આ પવન ઉર્જા જળ ઉર્જા ક બ જ છે મે સમજાવ એ વિશે મને
હા શો જ વિશે તમે શું જાણ્યું છે હલો
મેં સોળ વિષ ઉર્ ઉર્જા વિશે એવું જાણ્યું છે કે જે કે સૂર્ય માટેથી મળતો અખુર ઓકે અખુ ્યમથી આપણે તેનો ઉપયોગ જ એ એ ઉર્જા ન આપણે વિદ્યુત ઉર્જામાં કરી મોટા મોટા ઇન્વર્ટર કેતરીમાં જરૂર પડે ત્યારે આવી
આપને એક જરિયો છે કે આપણે સૌર ઉઊર્જાનો સોલર પેનલ હાલમાં આપણે જે કહીએ છે તો એ સોલર પેનલ ઘરે ઘરે લાગ્યા જ હશે કદાચ તમારા ગામડામાં લાગ્યા છે સોલર પેનલ હલો તમારા ઘર મને નથી નથી લાગ્યા
અમને એવીષ જા ગરખા છે
હમ હા તો તમે જાણવા મગાવ કારણ કે જે પવન ઊર્જા છે, પછી જે પાણી ઊર્જા છે પાની પાણીની ઉર્જા નથી હોતી એ એની ઘટી ઊર્જાની વાત કરીએ છીએ આપણે. પાણી મા જે રહેલો કોર્સ છે. ટીપ ફોર્સનો ઉપયોગ કરીને મોટા મોટા ટર્બાઈન હોય. ટરબાાઈન એક તરફથી આપણે કહી શકીએ કે એક મોટી મોટી મોટર હોય છે, જેમાં તાંબુ હોય અને લોય ચુંબક હોય છે. તો જય્યારે આપણે એ તર્બાાઈન માંથી પાણીને પસાર કરીએ છીએ, તો પાણીમાં રહેલી જે ગતિ ઉર્જા છે, કાયનેટિક એનર્જી, તે કાયનેટિક કેૅનર્જી મોટર માંથી ફર્યા બાદ વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણ પામે છે. અને એ વિડ્યુ ઉર્જા સંગ્રહ થઠાય છે. સંગ્રહ થઠયા બા એક ઘરે ઘરે ટ્રાન્સફોર્મર વિશે તમે જાણતા હશો. ટ્રાન્સફોર્મરના થ્ર એ વિદ્યા જે ઊર્જા છે તે ઊર્જાનો જઠ્ઠો વધારવામાં આવે છે, એ વોલ્ટેજ વધારીને પછી, ગામડાઓમાં મોકલવામાં આવે છે. જેથી જે ઊર્જાનો વ્યય છે, તે પણ ઘણો ઓછો થાય છે. અને આ પ્રમાણે જે તો ડેમમાં મોટા મોટા ટર્બાઈન હોય છે અને ટર્બાઈન ફળવવા માટે, પાણીનો ઉપયોગ કરવાવામાં માર્ચ જ જ્યાંથી પાણી બહાર નીકળે છે તે દરવાજા પાસે ટર્બાાઈન ગોઠવામાં આવે છે અને એ ત એ પાણી પાણી પણ પાછું પાણી તો તમને ખબર જ હશે કે હાલમાં પાણીનો જથ્થો કેટલો વધારે છે ડેમોમાં મોટા મોટા ડેમો છે તો વિદ્યુત ઉર્જા પણ ઘની વધારે હોવાની
સાચી વાત તમારી
હમ ન એ ઉઊર્જાનો ઉપયોગ પછી કરીને આપણે જે ગતિ ઉઊર્જા છે તેનું રૂપાંતરણ કરીએ છેએ હવે ઉઊર્જાની વાત કરીએ તો ઉઊર્જા ક્યારેય બી નષ્ટ પામતી નથી એ ઉઊર્જાર છે મત્ર પોટણો જે સ્વરૂપ છે તે ચેન્જ કરી શકે જેવું કે પહેલા ગતિ ઉર્જા હતું પાણીની વાત કરીએ તો પાણીમાંથી જયારે આપણે એની ગતિ ઉર્જાનો ઉપયોગ કર્યો ત્યારબાદ તેને વિદ્યુત ઉઊર્જામાં રૂપાંતરણ કર્યું હવે આજે વિદ્યુત ઉર્જા છે કે વિદ્યુત ઉર્જાનો ઉપયોગ કરીને આપણે હાલમાં તમે ઉષ્મા ની વાત કરો છો ઉષ્મા એટલે હીટ ર યુઝ કરતા જોગનામ બટા શી આારમાં તો ઉષ્મ ઉર્જામાં રૂપાંતરણ પામે છે ઉષ્મ ઉર્જાનું પ્રક્ષ ઉર્જામાં રૂપાંતરણ થાય છે હા તો આ સાયકલ છે તે ચાલ્ય જ કરે છે આ ચક્ર ક્યારે પૂરું થતું નથી એટલે કે ઉર્જા ન વ્યય થતો નથી એટલે નષ્ટ થતી નથી ખાલી એનું સ્વરૂપ બદલાયા કરે છે
એવું છે એટલે એટલે તમે કહેવા માંગુ છ કે આપણી આજુબાજુ ઉઊર્જાનો અખુત જથ્થો છે પરંતુ આપણે એને વાપરવાનો ઉપયોગ વાપરવાનો એ આપણ ખબર હોવી જોઈએ કે આનો ઉપયોગ કઈ રીતે હા એનામ નદી ડેમ વગેરે આપડા મોટા મોટા મોટરો ગોઠવીને તેની નજી લઈ શકીએીએ અને સોર્ય માંથી મળે એ તો છે એવું ને
હા પણ અમણા સરકાર પણ ઘણી જાગૃત બની છે હાલમાં પવનનો ઉપયોગ કરવામાં જે પવનની જે શક્તિ છે પવન ઉઊર્જા કો ન ઉજનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણ કરવા માટે એમને મોટી મોટી પવન ચક્કી ન પવન ચક્કી નો કહી શકીએ કે પવન ચક્કી ન ઘણા બધા ઉદ્યોગો બનાવ્યા છે ખુલ્લા વિસ્તારો છે જ્યાં પ્ટર જમીનો છે કે જ્યાં ખેતી કરી શકાતી નથી આ અને ગૌચરન પણ ઊભું થયું નથી તો એવી જગ્યાએ મોટા મોટા પ્લાન્ટ ઊભા કર્યા છે જેમાં પવન ઉર્જાનું પવન ચક્કી તો તમે જોય હશે કે તમે ક્યારે ગ્યા હશો તો આવઉટ ટ આઉટઉ
એટલે મેં પહોચકી નથી જોયું પણ જેના મોટા મોટા ભાગો છે તે અમુક વા જે અમે ગ ત્યારે મોટા મોટા ટેમ્પાઓમાં જો છ કે છે
હા તો છે જ પવનચક્કી ના થ્રુ જે પવન ઉઊર્જા છે તો પવન ઉર્જાને આ જે પવનચક્કી છે તો પવનચક્કીમાં પણ પચ તરફ બન ગોઠવેલા હોય છે. ડેમમાં મેં તમ જણાવ્યું હતું ડેમમાં કેવી મોટા મોટા ટર્બાાઈન પાણી પાસે ગ થયો હોય
હમ
વિચ રીતે એ ટરબાઈન તરબાઈનને પવન ચક્કીની પાક પાસે ગોઠવ્યા હોય છે હ જ્યારે પવરની સ્પીડ વધતી વધે છે ત્યારે એ પવન ચકીના પાક અથરાાય છે અને એ અથડવાને કારણે એ ડિઝાઇન એવી બનાવી હોય છે પોતાનું પોતે ભ્રમણ કરે જે પવન ચક્કી હોય તો ભ્રમણ કરપક અને એ ભ્રમણના સાથે સાથે જે ટર્બાાઈન ગોઠવ્યું હોય તો એ ટર્બાાઈન પણ ફરે છે. ને એ ફરવાને કારણે જે પવન ઉઊર્જા છે તેનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણ થાય છે અને પછી વાયરો દ્વારા તેને દૂર વિસ્તારોમાં પહોંચાડવામાં આવે છે અને એ બંને વચ્ચે વોલ્ટેજનોો વધારો ઘટડો કરવા માટે ટ્રાન્સફોર્મર ઉપયોગમાં લેવાય છે.
ખુ ખબવા તમારો ઉર્જા વિશે આટલી બધી માહિતી હું મારા મિત્રોધ પણ આ માહિતીનો પ્રસ્તાવ કરું ખુબરો
હમ થેન્ક યુ